હલોવ
હ
હલોવ
હા.
હા નમસ્તે‌
નમસ્તે.
શું કરો છે?
અચ્છા
હલો કેમ છો?
મજામાં છે તમે કેમ છો?
હું પણ મજા આવ છું.
આજે આહેરત કર
હમ ખુબ સરસ વિચાય છે. આજકાલ ઘણા લોકો ગામ છોડીને શહેરી તરફ જઈ રહ્યા છે.
હા કારણ કે શહેરમાં વધારે સુવિધા મળે છે
હમ શહેરમાં મોટી મોટી સ્કૂલ કોલેજ હોસ્પિટલ અને ઓફિસ જોય છે
અને રોજગાર ન તો પણ શહેરમાં વધારે હોય છે
હા સાચી વાત છે એટલે ઘણા યુવા શહેરમાં જ નોકરી માટે જતા હોય છે
સમ
હા જેમ કે ટ્રાફિક ની સમસ્યા
અ રોજગારની તક પણ શહેરમાં વધારે હોય છે
તો
હા જેમ છે ટ્રફિક ની સમસ્યા
હમ હમ હ